કેમ છો મજામાં છો?
બસ મજામાં.
ક્યાં ક્યાં ગયા તા, કેટલા દિવસથી દેખાતા નતા તમે?
અમે કેદારનાથ ગયા હતા. ચારધામ યાત્રા કરવા ગયા હતા. તમને નહતી ખબર?
ના અમને નથી ખબર અમને એમ કે તમે કઈક ગયા છો તમારા પીયરમાં કે ગમે ત્યાં ફરવામાં
ના મેં ચારધામ યાત્રા કરવા ગયા તા.
બરોબર બરોબર તો તમને કેવી મજા આવી ત્યાં
ખુબ જ મજા આવી.
હવે કેદારનાથ તો કોને મજા ના આવે, સ્વર્ગ કેવાય એક જાતનું આપણું.
હા હા એ તો છે સ્વર્ગ છે.
અને કેમનું અત્યારે જમી લીધું તમે?
બસ જમીને જ બેઠા છીએ.
બરોબર બરોબર તો શું જમ્યા તમે?
તમે આજે જમ્યાં ખીચડી શાક
હમ્મ ખીચડીને શાક એમ શેનું શાક ખાધું
હમ્મ આજે શાક ખાધુંતું પાપડી રીંગણનું
બરોબર બરોબ બોલો તો આપડે ચલો કેદારનાથ વિશે આપડે વાત કરીશું.
જરૂર કેદારનાથ મંદિર ભારતના સૌથી પવિત્ર સ્થળમાંનું એક છે. તે ઉત્તરાખંડ રાજ્યમાં રૌદ્રપ્રયાગ જીલ્લામાં હિમાલયની ગોદમાં આવેલુ છે કેદારનાથ ચારધામ અને પંચ કેદારનાથમાં સૌથી મહત્વનું મંદિર માનવામાં આવે છે. શું તમને ખબર છે કે કેદારનાથ શું તમને ખબર છે કે આ મંદિર લગભગ ત્રણ હજાર પાનસોને ત્યાસી મીટરની ઊંચાઈ પર આવેલું છે.
હા એટલી ઊંચાઈએ હોવાથી ત્યાંનું વાતાવરણ પણ ખૂબ જ ઠંડુ રહે છે. શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે મંદિર બંધ રહે છે. મંદિર ક્યારે ખુલ્લું રહે છે તો કેવાય કે સામાન્ય રીતે એપ્રિલ અથવા મે મહિનામાં મંદિરના કપાટ ખુલ્લા થાય છે. અને દિવાળી પછી ભાઈબીજ સુધી ખુલ્લા રહે છે. કેદારનાથ મંદિરનો ઇતિહાસ કવ તમને તો ખૂબ રસપ્રદ છે. તો માન્યતા છે કે મહાભારત પછી પાંડવો પોતાના પાપ ઓલું પ્રાયશ્ચિત કરવા ભગવાન શિવની શોધમાં અહીં આવ્યા હતા. ભગવાન શિવ તેમને મળવા ઈચ્છતા ન હતા. અને તેઓ બળદનું રૂપ ધારણ કરીને છુપાય ગયા હતા. ત્યારબાદ
બોલો બોલો તમે બોલો
ત્યારબાદ ભીમે બળદને પકડવાનો પ્રયાસ કર્યો. ત્યારે ભગવાન શિવનું કુંબડું કેદારનાથમાં પ્રગટ થયું. તેથી અહીં શિવલિંગનો આકાર અન્ય મંદિરો કરતા અલગ છે.
હા અ તમને ખબર છે આ મંદિર કોણે બનાવ્યું હતું
એવું માનવામાં આવે છે. કે પાંડવોએ મૂળ મંદિર બનાવ્યું હતું અને પછી આદિ શંકરાચાર્યએ તેનું પુનઃનિર્માણ કરાવ્યું હતું અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવે છે હા ઘણાં લોકો ગૌરીકુંડથી લગભગ સોલથી અઢાર કિલોમીટરનો પગપાળા પ્રવાસ કઈને કેદારનાથ પહોંચે છે હવે કેટલાક લોકો ઘોડા ખચ્ચર પાલખી અથવા હેલિકોપ્ટરની સેવા લે છે. બે હજાર તેરમાં કેદારનાથમાં ભયંકર પૂર આવ્યું હતું હવે ક્વ તો આ પૂરમાં મારા એ મારા રિલેટિવ્સ હતા અ આણંદના હતા એ અ ત્રણ ચાર જણ હતા જે આ કેદારનાથ જયારે પૂર આયુંતું એમાં ત્યાં દર્શન કરવા ગ્યાતાને ત્યાંથી પાછા હજી સુધી આવ્યા નથી. વથી વ સમાચાર આવ્યાતા કે ભઈ બે ત્રણ બે જણ જોવા મળ્યા છે, પણ ત્યાં શોધ ખોળ કરાય તો ત્યાં કશું... કોઈ મળ્યું નથી. છતાં, મંદિરને ખાસ નુકસાન નોતું પહોચ્યું, આટલો ભયંકર... પુરા હતું તોય મંદિરને કોઈ નુકસાન નહીં.. અને આ ઘટના આજે પણ લોકો માટે આશ્ચર્યજનક છે. હલૉ. હલો હા બોલો. હલો... હા બોલો બોલો. હલો... હલો.. હું બોલું? બાત પ ગયા અને. દુનિયાની.. આમાં કેદારનાથ મંદિર ખૂબ પ્રસિદ્ધ છે. તમને ખબર છે?